હા
જય શ્રી કૃષ્ણ
કેમ છો હું તો મજામાં જ તમે
બી મજામાં
શુ કરો છો
કઈ નઈ બસ બેઠા છીએ સાંજ પડી હવે ચાબા બનાઈશું ચા નાસ્તો કરીશું હમ
અમે બી બસ હમણાં જ નવરા પડ્યા હતા તો મેં ક તું લાઈ ફોન કરું એ તો હવે ચાલે તો અમારે બઉ કામ હતું
હા નવું ઘર લીધું એમાં બધું. જેવું કરવું બવ
એતના બ ચી અહિયાં તો તમે ક્યારેક વાયર ફિટિંગ કરાઈન ક્યારેક પાણી પ્લમ્બરિંગ કરાયું ને ક્યારેક અહિયાં લાાઈટિંગ ઇલેક્ટ્રિક નું બધું કરાયું ને એટલે કં ટાડી ગયા હવે આમાં તો કાલ રાત જેમ હા એજ ના. અને રાત્રે જમવાનું બી અમારું બહુ મોડું બન્યું. હમણાં બાર બે બાર હા એજ ના એટલે મેં કીધ કે હવે લાય થોડું નવરી પડી ને. એટલે શું તમને ઇન્વિટેશન આપી દઉં આવા મા ટે. આમ તો તમને કીધું જ તું પણ તો બી હું વાર ફોન કરી તું તમને એટલે મેં ફોન મળાયો તમને તો કાલની તૈયારી રાખજો સવારે હ.
હા.
હે જ
હા હા પૂજા છે ને હા તમારા ઘ
હા હા પો. જ હા એજ તો થોડું મેં એવું કેતી તી. થોડુંક આવો ને એટલે મને આઈડીયા આપજો થોડુંક ના મતલબ કે આપડે ફિટિંગ વગેરે કરાવાની છે હજી તો ડેકોરેશની. તો મે કું થોડું કો હોય તો થોડું આઈડિયા આપો ને કાલ પૂજા બી છે. તો એ માટે કેવી ડેકોરેશન એવું બધું કરાવ છું.
પૂજા માટે તો આપડે એમ. તો ફૂલનું ડેકોરેશન જ વધારે સારું લાગે ને.
હે ના એવુ કંઈકા હું એજ કેતી હતી બેલુન તો શું કેવાય નાના છોક
હા ફૂલનું જ સારું લાગે ફૂલ છે પછી આસો પાલવ ના તોરણ છે. પછી હા અલગ અલગ ફૂલ રોજ ગુલાબ ભી ચાલે અને પેલા આપડે મે કેવાય પેલા ગેંડાના ફૂલ શું કયા ફૂલ.
હા હા હા હા. એજ એજ કેન્દાં ના હા હા હા. એજ એજ એજ, હા
પછી એ ફૂલ નું ડેકોરેશન કેમ કે એમ બી પૂજામાં તો ફૂલ જોઈએ જ આપડે ભગવાનને આપ
હા એ, હા એ તો છે તો હું એકમ કામ કરીશ ફૂલોની બધી ડેકોરેશન કરી દઈશ અને થોડુંક આપડે અહીિયાં જેમ કે સા આવે ને એટલે અ અ આપણે ડ્રિંકમાં હું અત્યારથી કંઈક રાખવાનું બનાવવાનું તો કઈક તમને સારી એવી ખબર હોય મોકટેલ કા તો કઈ ડ્રિંક સારું ઠંડુ. કારણ કે બઉુ ગરમી ના તો કંઈક ઠં
હા, ગરમીમાં તો હા ગરમીમાં તો ઠંડુ બનાવવાનું તો અત્યારે મોસ્ટલી તો બધા ટાઇ ટાઈમ ક્યાં હોય એવો. બધું ઘરમાં પૂજા ને એવું હોય. તો.
હા નહી નહી હું તો રાત ત્રે કામ કરીશ ને થોડુંક બનાવીને રાખી દઈશ અને આમ તો તૈયાર બધું છે જ. બનાવાનું બસ એ તો આવા માટે ને જો આપડે વેલકમ ડ્ર્રીંક હોય ને એવી કંઈક ડ્ર્રીંક હું તો મેં કીધું બનાવીને રાખ તો ઘરનું બી આમ બહારનું બી બધું ની મને તો ભાવ તું મને તો એવું કે ભાઈ થોડુંક ઘરનું બી કરવું ને તો સા સારું લાગે. આમ તો તો કઈક મેં કીધું પૂછું તમને કોઈ ડ્રિંક વગેરા
એલા રોજ
રોબ રો હા અચ્છા સારું સારું, હા હા હા હા એ તો છે તો હા પછી આપડે કાચી કેરીનું શું તમને કઈ બનાતા આવડે છે? અચ્છા.
કાચી કેરી નો ભી હોય. હા કાચી કેરી નું એનો ભી તમે બનાવી શકો ત્યાં કાચી કેરી તો નહી મળતી હોય.
હા અત્યારે તો
તો એની અંદર પછી તમે પાણી એડ ઉમેરી પછી, હા સિરપ મળે ને એ લાઈ દેવાની પછી અંદર પાણી ને બરફ નાખી પછી તમે એની અંદર થોડો પેલો જલ જીરા કા તો પછી સોડા બી નાખી શકો.
હા એ સરસ આઈડિયા
એક તોળ નાખીને, હા. હા એ રીતે બનાવાયને
હા આ બનાવીશ તો મને શું આમ મનેને ઘરે બનાવવાનું પછી બઉ ગમે કે કઈક આવે ને તો થોડુંક ડ્રિંક વગેરે જેવું
હા ગરમી છે અત્યારે એટલે બધા આવે એવું એમ બધાને કઈક ઠંડુ પીવાની જ ઈચ્છા થાય ગરમીમાં
હલો
હલો
આવે છે હા હા
હા હા આવે હા હા એ ગરમીમાં તો બધાને ઠંડુ જ પીવાની ઈચ્છા થાય આવે એવા બાર થી બધા એટલે
હા એ તો છે એટલે જ ના આમ કારણ કે ચા કોફી તો હવે ને નહી એ સાંજના ટાઈમે જો ચાલે એક ટાઈમ બસ પણ આપડો શિયાળો હોય ને તો તો બરોબર લાગે સૂપ ને ચાય ને કોફ ફી એવું બધું સરસ લાગે પણ એયા ઉનાળામાં
ના મજા આવે કોઈ ના પીવા ગરમીમાં તો ચા કોફી કોઈ અત્યારે કોઈ નહી રાખતું એજું સાંજે તમારે હોય ને સાંજ નું તોય હજુ ચલો એમ થાય કે ભાઈ કોક હોય એવું પીવા વાળું એ પીવા બાકી હો તો અત્યારે તો છાસ બો પીતા બધા વધારે
હા છાસ નો બી કઈક કઈ મસાલા છાસનીને કઈક સારું એ ને તમે તમે કેવી રીતે બનાવો છો
અમે તો છાસ ઘરે દહીં જમાયું હોય પછી એની અંદર પાણીને ઉમેરીને એને બરાબર વલોવી દેવાનું અને છાસ નો મત એમાં મીઠ મીઠુ નાખવાનું થોડું હના થોડું જીરું હોય ને એ ને સે કી દેવાનું
અચ્છા અચ્છા
પછી એને થોડું ખાંડી દેવાનું અને પછી એને છાાસ માં ના ખીદન
અચ્છા એવું એવું હા તો તો પછી બી સરસ બને ઠંડી છાસ બી સરસ લાગે હો કારણ કે હા પછી આપડે કેરી નો રસ મેંગો શેક થઈ ગયો હું તો વિચારું એવું કંઈક બી બનાવી લઈએ તો સારું લાગે
હા મે પણ એ વાત તમારે બહુ વસ્તુ જાય એમ દૂધ ભી મેંગો સેકમાં દૂધ દુધ નું મને નને તો
હા એ એકલું દૂધ નું બને પછી કેરી નો રસ આખો જાય અને ઉપર થી થોડુંક ડ્રાય ફ્રૂટ ને આઈસ એમ કંઈક નાખવાની હોય પણ એ તો શું પણ બહુ ઘણા બધા લોકો ન તો નહીં
ના થોડા જણને મહેમાન આવાના હોય ને થોડા દસ-પંદર જણ તો
હા પણ અમારે તો ત્રીસ-ચાલીસ જણા તો થાય થઈ જ જશે ને આમ કારણ કે જો ને મારે અહિયાં એક મારો અહિયાં પિયર અને એમને આગળ બધા ના સાસરેના ત્યાંથી બી બધા આવશે.
હા હા એટલે જ ને
હા પછી ઘણા બધા લોકો થઈ જશે આમ તો તો હું એજ વિચારતી મેળ ની પડે હા પાણી વાળું તો શું ચાલે ‌આપ આપડે શરબત ગોવાલો અ
એક વાર ના પીવે ઘણા
હા એ તો છે. કારણ કે શું કહેવાય ગરમી બહુ ને પછી ઠંડુ અને એ પછી વારંવાર માંગે બે અડધો કલાક પછી પાછુ.
હા હા એટલે જુસ ગમે તેટલું વાંધો ના આવે હા
પછી મેંગો શેક તો બનાવવામાં ભી બહુ વાર
બો વાર લાગે ને પછી એ દૂધ દૂધવાળો હોય ને પછી ખાઈ બી ને એને પછી
હા, અને અમારે તો અત્યારે ટિંગ્ બધું થયું ને, તેમાં થોડું ફ્રીજ તો આમ હેરાન કરે, હા, તો
વાર લાગે. બધો
હા, એજ, ના તો હજી આટલું સામાન આવ્યું બી નથી, તો હું અમેજ વિચારે જે એટલું હોય ને, એમાં જ આપણે અ બધું સેટ થઈ જાય ને, એવું કરીએ.
હમ, કેવું પણ ત્યાં કાલે-કાલે ત્યાં ફાઈવું તું ખરી કરતા, કરતા.
હા, તો આ એક તો વરસાદ ઉપરથી આવ્યો. અમે વિચાર. હ, હા, એ ન અહિયાં અમારું અહિયાં પેન્ટ હાઉસ જેવું હતું, તો અમે એમાં શું કહેવાય, બધું કપડા ને બધું રાખ્યા કે ઘર સાફ કરીને બધું બહાર કાઢ્યું, તો બહાર વરસાદ આવ્યો, પાછું અંદર બધું ઘુસેડિયું. તો એમાં જ તો બહુ મોડું થઈ ગયું રાત્રે
હા, હું એજ મેં કલે અમે એજ વાત કરતા હતા. મે આપણે બધો સામાન કેતા હતા બહાર મૂક્યો છે. તો બધો વરસાદ આવ્યો હતો મેં કીધું ઓલરેડી ગયો હશે.
એજ એવું તો થાય અમારે અને ઉપરથી શું વરસાદ તો પડે પછી એવા થાકી ગયા ને કે કામ કરી કરીને તો જ્યાં જેવા પડ્યા, એવા ઊંઘી જ ગયા પછી.
હાજી તો અહીથી કે લઈ જ ગયા છે. હજુ મૂક્યો છે, અને ત્યાં
અને હા તો હા એજ તો પછી હજી બધ આપણને જો ને મહિનો તો આમ જતો જ રહેશે બધું સેટ કરતા. પણ આ શું કેવાય એક વાર પૂજા થઈ જાય ને ઘરે એ પછી તો આપડું ધીરે ધીરે કામ ચાલ રહ્યા રાખે મહિના સુધી
હમ. હા, એમે ઘર બદલો ને પછી તો બાપા જ્યાં બધું સેટ થતા થતા તો કેટલો એ ટાઈમ લાગી જાય.
હા, એ અને એક મહિનો તો ક્યાંય નહી ગયો. એમાં તો ખબર જ નહી પડશે સફાઈ માં જ મહિનો જતો રહેશે અને
અને સામાન બધો ગોઠવવામાં ઘણો સામાન બધો ભટ લાવવાનો મકવાનો
એ રીતના અરે રસોડા ન અમારું એ એટલું સામાન રસોડાનું એટલું ના અમે કાલે અહી હવે ત્યાં કાલે અમે હતા તો ત્યાંથી મીઠું નેું તું અહીંયા ને અમે ત્યાં પછી અહં આવયા તો પાણામે ઓલ રાત્રે રોટ ટલી બનાવવા લાગ્યા તો ઓલું વલ વેલનાની રોટલી બનાવાનો એ ત્યાં ભૂલી ગયા હવે અગિયાર વાગે કોણ જાય એ ઘરે લેવા તો પાછો આપડે પાડોશ સિહારા તો પછી એમને એમના જોડે થી લીધું એમને કીધું લઈ લો કઈ વાંધો નઈ સવારે આપી દેજો
હા એ તે વાંધો ના આવે પડોશી સારા હોય ને તો બાજુ વાંધો ના આવે કે ભાઈ કઈ બી વસ્તુ તમે લઈ શકો
હા આ મારે તો ત્યાં બી જુના ઘરે બી પડોશી બહ સારા હતા ને અહિયાં નવા ઘરે બી અમને સારા મળ્યા આમ પડોશી સારા હોય ને તો શું કેવાય સારું રેહ આપણને મદદ બી મળી જાય ને આપડે બી કરી દઈએ પછી
તમ તો બધું મળી ના રે તમને તો જ્યાં એ લોકો રેતા હોય ત્યાં શું બધું તમે એ લોકો કરે દદ કે ભાઈ હા
એજ ના એટલે ચલો કઈ નની તમે કની તૈયારી રાખજો હા સારું સારું ઓકે સારું જય શ્રી કૃષ્ણ